એ કેમ
હેલો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો તમે મજામાં છે, ને હમણાં તો મેં શું કેમ તમને કે હમણાં જે ડિજિટલ પેમેન્ટો આપે વાત આગળ કરી ગયેલા છે, તો હાલમાં જે હમણાં જે સોશિયલ મીડિયાનો ઉપયોગ આપડે કેવી રીતનો કરવો જોઈએ તેના વિશે મેં તમારી સાથે વાત કરવા માંગુ છું તો તમને એને થોડુંક કોણ નોલેજ છેેના વિશે
હા ભાઈ કારણ કે સોશિયલ મીડિયા આજના જમાનામાં કોણ યુઝ નથી કરતું એવું મને લાગે છે, કારણ કે આગ જમાનામાં જે મતલબમાં એકદમ ઉંમર વાળા લોકો થઈ ગયા છે, તે લોકો પણ ડિજટલ પેમેન્ટ વધારે ઉપયોગ કરતા થઈ ગયા છે, કારણ કે આ ડિજિટલ પમાન સોશિયલ મીડિયા ઉપયોગ કરતા થઈ ગયા છે. કારણ કે તમને ખબર જ છે, સોશિયલ મીડિયા આજના જમાનામાં ખૂબ જ જરૂરી વસ્તુ છે, અને જો સોશિયલ મીડિયા આપણે ઉપયોગ કરીશું ને જો આપણે આગળ વધી શકોશું કારણ કે આજે બધી જ વસ્તુ સોશિયલ મીડિયા દ્વારા જ બધી વસ્તુ કરવામાં આવે છે, અને સોશિયલ મીડિયા જો આપડે ઉપયોગ ના કરીશ ને આપણે ખુબ જ વધારે પસારીડી થઈ જવાના છે, અને દુનિયાની બધી જ વસ્તુ આપણને સોશિયલ મીડિયા પરથી ખબર પડી શકે છે, કારણ કે તમને ખબર જ છે, કે જે ન્યૂઝ વાળા લોકો હોય છે, ત જે ન્યૂઝ વાળા લોકો મતલબમાં એટલી બધી સાચી ન્યૂઝ બી આપતા નથી અને જે જે ન્યૂઝ આપે છે, તેમાં કેટલી સચ્ચાઈ કે તેમાં તે આપણે જોયું હોય તો આપણે સોશિયલ મીડિયા ઉપયોગ કરતા હોય ને તો તેમાંથી આપને ખબર પડી શકે કારણ કે જે સોશિયલ મીડિયામાં બધી જ વસ્તુ બતાવી દેતી હોય છે, અને જેથી કરીને છે, ને આપણને બધી એક એક વાત સાચી ખબર પડી શકે છે, એથી મને સોશિયલ મીડિયા ખુબ જ વધારે ગમે છે, અને સોસલ મિડિયા બધાને બોલવાનો હક હોવાથી છે, અને બધા પોતપોતાને પોતાનો આખો નજરીયો આપી શકે છે, જેમ કે ન્યુઝ ચેનલ વાળા શું કરે મત અમુક લોકોને ઇન્ટરવ્યુ લ જેને તેને રાહી દેખાડવું હોય તેને રાહી દેખાડી શકે છે, અને જેને તેને હારું દેખાડવુંય તેને હારું દેખાડી શકે છે, પરંતુ આ સોસલ મીડિયામાં એવું હોતું નથી પોતે પોતપોતાનો બધા પક્ષ આપી શકશે અને પોતપ પોતાની કહાની પોતે બતાાવી શકશે એથી કરીને સોશિયલ મીડિયા મને ખુબ જ વધારે ગમે છે, અને જેથી કરીને સોશિયલ મીડિયા આપણને બધાની સચ્ચાઈ પણ ખબર પડી શકે છે, અને સોશિયલ મીડિયા ન ખા એટલો જ ઉપયોગ નથી પરંતુ સોશિયલ મીડિયાનો બીજો પણ એક ઉપયોગ છે, બીજો ઉપયોગ એ છે, કે મતલબમાં સોશિયલ મીડિયાથી આપણે બીજાનુ પ્રમોશન કરવું હોય તો તે પ્રમોશન પણ થઈ શકે છે, જો આપણે કંઈ પણ વિડીયોઝને એવું બનાવતા હોય એન્ટરટેમેન્ટ માટે તો એન્ટરનમેન્ટ માટે વિડીયોજ બનાવીને આપણા જો ફોલોઅર્સ ઘણા બધા થઈ ગયા હોય તો પછી આપણે મતબ માટે ફોલ‌ઓવરસ સદુપયોગ ઉપયોગ કરીને બીજા પથી મતલબ પૈસા લઈને આપણે તેનો આપણે પ્રમો પ્રમોશન પણ કરી શકીએ હું હલીમાં તમને કહું તો અમે મારા ફ્રેન્ડનું પ્રમોશન કરાવ્યું હતું અને તેને પ્રમોશન કરાવ માટે શું થયું કતૂ મતલબ તેમના જે ફોલોઅર્સ હતા તો તેનાથી તેના મધ્યમથી બધા જ બહુ ઘણા લોકોને ખબર પડી ગઈ અને મતલબ તેની દુકાન ખૂબ જ વધારે હમણાં સારી ચાલુ ચાલુ થઈ જશે જેથી કરીને સોશિયલ મીડિયાનો આપણે એમ ઉપયોગ જોવા જઈએ તો બહુ વધારે ઉપયોગ કરવામાં આવે તો ખુબ જ ખરાબ પણ છે, પરંતુ જો યોગ તે રીતના જો ઉપયોગ કરવામાં આવેતો એમાંથી આપડે ખૂબ જ સારી રીતના પૈસા પણ કમાઈ શકીએ અને આપડુ ભલું પણ કરી શકીએ છીએ અને મતલબમા બીજી એક વાત કહું તો સોશિયલ મીડિયા મતલબ યુટ્યુબમની એક એપ આવે સે એ અને યુટ્યુબ થી પણ ખુબ જ વધારે લોકો પૈસા કમાઈ શકે છે અને યુટ્યુબ પર બીજું આપ વિડીયોસ એવું બધું બનાવીએ તો ખુબ જ વધારે પૈસા કમાઈ શકે છે અને ઘણા બધા કમાઈ શકે છે કારણ કે કેટલા બધા એવા યુટ્યુબરસ લોકોને જોયા છે જે ખૂબ જ વધારે એવા પૈસા પણ કમાય સ અને ખૂબ જ સારી રીતના તે લોકો અમણાં ખાલી વિડીયોસ બનાવીને પણ કર્યા કરે સે અને બાકી કઈ કામ પણ કરવા પડતું નથી ખાલી એક વિડીયોસ અપલોડ કરવાથી તોને એક વિડીયોઝથી મતલબમાં ત્રીસ ચાલીસ હજાર રૂપિયાને આરામથી મલી જતા હોય છે અને દિ દિવસ એ વિડિયો જો ખાલી મતલબમાં તે અપલોડ કરે તો પણ મતલબમાં તે લોકના ત્રીસ ચાલીસ હજાર રૂપિયા દિવસ ના થઈ શકે છે એથી મને ખુબ જ વધારે એવું સારું લાગ્યું પરંતુ તેમાં પણ ખુબ જ વધારે એવી મહેનત ની જરૂર છે તેમાં પણ ત્રણ ચાર વર્ષ આ મહેનત આપવી પડેશે ત્યારે જાઈને આપણને ખુબ જ એવી પ્રગતિ મળી શકે સે
હા તમારી વાત તો એકદમ સાચી છે અને તમે જે જણાવ્યુ તે પણ મને પણ ખબર છે એમ તો કે યુટ્યુબ માંથી સારી એવી ઇન્કમ પ્રાપ્ત કરી શકાય છે પરંતુ એમાં શું છે કે અમે પણ ટ્રાય કરેલી પરંતુ એટલી કંટાળાજનક લાગે છે કે પહેલા પહેલા શું છે કે પહેલા પહેલા વિડીયો બનાવવાનો ખુબ જ આનંદ થાય છે કારણ કે આપડે પેલા વિડીયો બનાવયા કરતાં પેલા પણ એનની ઇન્કમ જ વિચારી લઇએ છે કે આટલો મોટો યુટ્યુબર છે તો એના પર પૈસા વધારે આવતા હશે એટલે આપડે એવું વિચારીએ છીએ કે આપડા પણ આવી જશે પરંતુ આપડે એ જેટલા યુટ્યુબર લોકોએ જેટલી એફર્ટ આપેલા હોય છે જેટલી મહેનત આપેલી હોય છે તેટલી મ મેહેનત આપડે આપતા નથી આપડે શું છે કે થોડાક દિવસ મહિના સુધી ચાલીએ છીએ બહુ જ બહુ વર્ષ સુધી આપડે મહેનત આપએ છીએ પછી આપડે આપડે સોશ્યલ મીડિયાનો ઉપયોગ ક અ જે વિડીયો મૂકવાના હોય છે તે બંધ કરી દે છે ત્યારે જે મોટા મોટા યુટ્યુબર હોય છે તે લોકોની ખુબ જ મહેનત હોય છે એ લોકો ત્રણ થી ચાર વર્ષ વિડીયો પાછળથી કાઢે છે એટલે એ લોકને સારા એવા અનુભવ હોય છે અને એ લોકોને સારી એવી ઈન્કમ પ્રાપ્ત થાય છે ત્યારે આપડે કએટલો બધો પ્ર પ્રયાસ કરતા નથી એટલે આપણને જોઈએ એટલે ઈન્કમ પ્રાપ્ત નથી હાલ માટે શું છે કે પેલા શું હતું કે યુટ્યુબ એ એક જ જર્યો હતો પરંતુ વચ્ચે ટિકટોક પણ આવ્યુ હતું પરંતુ એ એ અમુક કારણોસર સર આપડા દેશમાં બેન કરી દેવામાં આવ્યું હતું અને હાલમાં શું છે કે આપડે ઇન્સ્ટાગ્રામ છે અને ફેસબુક છે એના પરથી પણ સારી એવી બ્રાન્ડ કોઈ પણ બ્રાન્ડનું પ્રમોશન કરીને આપણે સારી એવી વસ્તુ વેચી શકીએ છીએ જેમ કે આપણે ડ્રગ જીમના જીમ આપણે જઈએ છીએ હેલ્થ માટે આપણે એ વિડીયો બનાવતા હોયએ તો કોઈ એવી કંપની જે પ્રોડક્ટ ન સેલ કરવા માંગ હોય કે આપડો કોન્ટેક કરી આપડે પરથી પણ એ લોકો માલ ન સપ્લાય એટલે કે વેચાણ કરી શકે છે પરંતુ આપણને પેલા એને સોશયલ મીડિયા પર વિડીયો અપલોડ કરવા પડે છે અને એ બ્રાન્ડ જે વેચે તેને ફાયદા ગેરફાયદા આપડને ખબર હોય જોઈએ અને આપણે એ લોકોને જણાવવાનું હોય છે અને તમે જણાવ્યું કે તમે તમારો ફ્રેન્ડનો એ પ્રમોશન કર લેટેસ્ટ ખુબ જ સારી બાબત છે પરંતુ તમને શું લાગે આ સોશિયલ મીડિયા એ બધા માટે સારો છે એ બાળકો માટે શું બાળકો માટે હાનિકારક છે કે અમુક ટાઈમ પૂરતો જ ઉપયોગ કરીએ તો એમના માટે ફાયદા કારક છે તે અંગે તમે કઈ જણાવી શકો છો અમને